બોલ બોલ ધ્રુવ ભાઈ કેમ યાદ કરીએ આજે હલો
શું કરશ મિત્ર
કઈ નઈ જો ભાઈ અત્યારે ફ્રી થઈ ને બસ બાલ્કનીમાં બેઠા તમે શું કરો
કાઈ નહી બચો આ ઘરે બેઠા રું મે
એમ છે કેમ બધી ના તબિયત માણીને
બસ બસ જો સારા જો જમીને હમણાં બસ બેઠા
હ છે જમીનીધું બધીએ
હા હા જમ લીધું તમે
બસ અમે બ જમવાની તૈય છે ઘડી બાલ્કની મારા બેઠા પવન ખાયો ઠાટો
હા શું બનાવ્યું જમવાનું
જમવાનો તો શાક રોટલોને ચ ને
હ
બસ સારા સારા તમે ક
બસ હો સારામાં સારું શું ચાલે કોલેજ બોલેજ તમારે
બસ કોલેજ ચાલે છે પેલા સમમાં કે હતી બીજા સમમાં તો ક્લયર થઈ ગય હ ભગવાનની દયા થી આગળ ના આવે તો સારું બાકી તો લોસા લાગી જાય થોડા
કેટલા સેમાં આવે છે
આમ ટોટલ છ છે એમ આવે પણ તમારે એક વર્ષ કરવું હોય ને પાછું ચાર વર્ષ છે તો પાછા બેસીમ વધી જાય આઠ થઈ જાય
તો તો પછી એમએસસી નું એક જ વર્ષ કરવાનું
હા પછી પાછું એમએસસી નું એક જ વરષ કરવાનું બીએસસી ના ચાર વર્ષ થી જાય તો બીએસસી ઓનર્સ લખાઈએ હજું
હું પેલા શેમમાં પેલા શેમમાં એક કેટે છે એમ
હા પેલા સને કેટી હતી
હમ
ના એ હવે ત્રીજા સેમમાં પરીક્ષા આવશે ને
હા હા
ત્રીિયા સીમ ની એક્ઝામ દેવા જાય પછી પછી પેલા સીમની આવે ને પેલા સીમ વાળાને
હલો
ત્યારે ત્યારે પેલા સિમવાળાને આવે ને ત્યારે એની હારે દઈ દેવાની પછી
એમ છે બીજા સેમમાં તો સારું ને
હા બીજા સીમમાં તો સારામાં સારું ગયું એમાં તો સાત જીપી છે
તો હવે ત્રીજાાસમાં શું વાંધો આવશે કે નહી આવે
અત્યારે તો એવું લાગે છે કે કઈ પ્રોબ્લેમ તો નહી આવે પણ સાસ પ્રોફેસરો એમ ક છે કે બધા સેમ કરતા ત્રીજા સેમ હાર્ડ આવે
હા હા શું પ્રેક્ટિકલ પ્રેક્ટિકલ થ
ના રિનોવેશન ચાલુ છે હજી કોલેજમાં એટલે પ્રેક્ટિકલ સાલું નથી થઈ એમ કે છે કે જૂન મહિનો આવે આંબી જશે
હ શું એડમિશન થઇ જાય એફઆ વાળાને બધાને
હા આમ તો એડમિશન ચાલુ છે મો ઓફ ત્રઉન્ થ ગયા હવે કદાચ આગળ બાકી હશે તો થઈ જશે
હા હા આમ તો કોર્સ કઈ નહી બધ જો કંપની આજે તો રજા હતી મોહરમ ની ઘરું મે ત ખોદી પછી હ કાલે જશું સવારે
ચાલે સવારે ને શું કંપનીમાં કેમ ચાલી છે કામમાં
કઈ નઈ બસ જો ચાલે આરામ છે કોમ્પ્યુટર પર બેઠવાનું કામ કરવાનું બધું નીરાજ હા હા વરસાદ આવે તો આવીજે પછી
હા આવો આવો એટલે જટ
હા હા અ્છા વરસાદ તો આવી જાય ને તો મજા આવી પાછુ આવવાને એમ
હમ આમ અત્યારે તડકોય બહુ પડે છે તડકામાં કઈ જવાનું પણ મન ના થાય અત્યારે બાર
હા તડકો એટલે બહ પાંચ
અરે તમારે તો અહિયાં ગિરનાર બાજુમાં છે ડુંગર એટલે ખુબ તડકોો લાગે
તો યાર જેટલી થાય ને પાછી
હમ અત્યારે અમારે સવારે સાડા અગયાર અગયાર વાગેની કોલેજ છે ને બાર વાગે એટલે સાડા અગિયાર વાગે જઈએ પણ બહ કટી જાય બપોરે પાછા બે વાગે કોલેજ થયા એટલે ખુબ
હા હા
તમારો ટાઈમ શું છે
અમારે તો સવારના દસ દસ થી ચાર અક વાગ અલગ
એવું છે એમને તમારે તો ન્યાં અત્યારે તો એસી વસી પંખો નથી
હા એ ન્યાં પરું ઓખીસે તો ન ંધ બહાર નીકળ્યા એટલે એટલી ગરમી થાય ને એવું થયો ને તમાર શું કોલેજ મે બે થઈ ગ
હા એ આમ તો પીયુપીને બધું દઈ ગયું એસી ના તો પ્લગ મૂકી દીધા
હા
હજી એસી બેસી નથી આવ્યા ટેબલ પંખા અત્યારે ચારે કોરોનારે મારી દીધા
હા હમ પ્રોફેસર તો
હા કેમસ્ટ્રી નો સ્ટાફ તો આપણે કઈ ઘટે હો છે
હ હા
થોડાક બોટનીમાં ને ફિઝિક્સમાં થોડાક હમ
ક કિંમત હલો
હા હા બરોબર
કેટ કે મા હતી
એટી
એમ છે એમ
કેમકે તેજ અઘ્ર વિષય છે ને તેમાં જવાની બીક લાગતી છેને પેલા સમાં આવી ગયા
હા હા શ હા સારામાં સારું કઈ થતું હમ
કાઈ નહીં તમે અમુકમું અત્યારે કેમ ફ્રી થઈ ગયા હ કે અમું હ
હા ત્યાં આજ તો રજા છે એટલે ફ્રી જતા આખું હા
તમારાથી નાના હતા વાહ અત્યારે તમે નોકરી એ લાગી ગયા
હા હા તમારે તમારે નહ વાંધો આવે હમણાં રિલાયન્સ વાર આવશેં એલેયા નહી વાંધો આવે લઈ જશે બધા છોકરાને સારું તમારું પ્રદર્શન આવે
હમ હા અમને કેતા હતા આ વખતે સર કે ગ ગ્યા યાર માંથીને બાવન વિદ્યાર્થી ને લઈ આવી કરી લે
હા હા હા સારું હતું બધા રિઝર્ટને સારું હતું એટલે લઇ ગ ત હવે તે વખતે તો ખબર નઈ તમારા લોકોને છોીસપઈ
હમ્મ તે કેતા હતા કે આ વખતે રિલાયન્સ વાળા તેવી રીતના લઈ ગયા કે કાચું તેલ બીજા દેશમાંથી આવે ને અહીંયા બધા મિનરલ્સ અલગ અલગ કરીને છૂટું પાડે. પણ અત્યારે જે કંપની ની જે કે સ્ટાફ સાપના ના તે જે થી શોલુ છે તેનું કામ અત્યારે બ તેની જનરલ ટેસ્ટ લેવાયને રોજના તેને લેક્ષ્ય ભરાવે.
હા, હા.
તેવું કેહતા થા અમને તો અત્યારે તો પછી તો જે અમારો વારો આવે ત્યાં સુધીમાં કદાચ તમને સ્થા પિત થઈ જાય તો ખબર નહી
નઈ નઈ તમારે કાંઈ વાંધો નહી. હવે તમારી થઈ જશે બધું તો થઈ જશે એમ તો અહ ચાર પાંચ કંપની ના ઓ આવે એહ એ લઈ જશે છોકરા નાતા ત્યાં તો લઈ જશે એ તમારે આ ગ ભણવું હોય તો પછી ભણવાનું.
ના મારી તો બહુ ઈચ્છા નથી ત્રણ સેમ સુધી જ છે ત્રણ સેમ પૂરા થાય એટલે યાર
હા, હા.
કેમ કે હવે બહુ ભણી લીધા આપડે.
હા, એ સલું રખાય એકસલમાં કરી નાખાય પછી બીજી એડમિશન લઈને. એન એ સી પૂરી કરી નાખાય એને પછી કંપનીમાં જોબ કરે.
હા, એવું કઈક કરશું એમ એસ સી એક્સ્ટ્રનલ માં કરીને જોબ લઈ લેશુ.
હા, હા. શું બાકી ને બીજું તો બધ સારું?
સારું, સારું. તમે ક્યો?
કઈ બાજુ રો કઈ બાજુ ર
હું આપડે જુનાગઢમાં કાળવા ચોક છે ને કાળવા ચોક થી જયસ્રી રોડ ઉપર આલુ ચાલવાનું સીધું
હા.
એટલે થોડાક જ આગળ હાલશો એટલે સરદાર પટેલ ભવન આવશે ત્યાં ત્રીજા માળ ઉપર લઉં છું.
હા, શું જમવાનું ની બધી સારું આપે?
ઠાક હોય પન જોકે ઘર જવું તો ના મળે આપણને. પેલે થી હોસ્ટેલ માં રિયા એટલે પેલેથી હોસ્ટેલમાં રેયા એટલે ઘર જેવું તો ના મળે પણ આમ સહન કરી લેવું પડે.
રૂમ રાખી લેવાય તમારે.
નહી ઓ રૂમ નહી પીજી માં રે.
હા, રૂમ રાખીને ત્યાં આગળ ગોતલેલો સારું તમાર ટિફિન ની સુવિધા બ સારી.
તો તે મોંઘું પડી જાય છે ને તે આપણે પવાય નહીં થોડુંક એટલે આમાં સસ્તું પડે ભેગું થઈ જાય. થોડુંક પરિસ્થિતિ જોવી પડેને પાછી.
તમારે કેવડી ઈયા સારું છે કોલેજ નું જ્યાં લઈ લીધું તો ચાલે તમે એડમિશન.
પણ ન્યા છે ને બહુ સ્ટ્રીક છે કેવડી કેવડી એડમિશન લીધું તો વાત સારી છે એ વાત સાચી એ તમારી પણ્યાં બહુ સ્ટ્રિક્ટ છે. ન્યા એકલું ઇંગ્લિશ જ બોલે બધા પ્રોફસર. ન્યા તે ગુજરાતી માં કઈ સમજાવે નઈ આપણને. અહીંયા ગુજરાતીમાં સમજાવે બધું ઇંગ્લિશ ઓછું બોલેને ગુ જરાતી માં સમ
અહ આઈ એમ તો સારું છે ગુજરાતી મતલ ઈ સારું પણ આવે પ્રોફેસર એ સારા છે બો.
મે એમ તો બાકી કેવડી અમારા ગામ ના કરે ને ત્યાં એનું એ ઈ ઈ રિવ્યુ લીધો તો મને કે ભાઈ કે અમારે એકલું ઇંગ્લિશમાં બોલે છે અને કઈ સમજાય નહી તો પાછા બીજી વખત રીપીટ ના કરે તો તમને એમ કે કે તમારું ધ્યાન ક્યાં હતું.
હા, હા.
અહીંયા વાંધો નથી આવતો હારું છે એમ તો.
હા, એમ આઈ સ્ટે બધું નિયમ સ્ટ્રીક છે ભણવાનું સારું બો
હા એક જુલોજી નો સ્ટાફ થોડોક કડક છે પણ જુલોજી જોકે મેં રાખ્યું જ નથી ી પીવીી રાખી છે
જલોધ તો રાખ્યું જ ન પછી આપડ
બાકી તો જુલોજી રાખ્યું તો અત્યારે બહ સ્ટ્રોંગ છે જુલોજી નો સ્ટાફ
હા હા જુલો છે એેક તમને બ કેટી આવે બધાને
તે પ્રેક્ટિકલમાં પણ કેટી આપી દે છે બાકી બ દિ ન સ્ટા કેમસ્ટ્રી ન ખૂબ સરસ છે તે બહુ કઈ ટોચર નથી કરતા વાય મને
પ્રેક્ટિકલ ની તો વાર હશે ને જ
ધ જ વાર છે
તમે આવો કઉ ત કે અમદાવાદ બાજુ ફરવા
ટક અથી કોલેજમાંથી નવરા થઈ ત્યારે ફ્રી થઈને બાજુ આવી એ બાજુ આવીએ ત્યારે ત્યાં તમે કંપની ન અમને રિવ્યુ રિસ્પોન્સ રિવ્યુ બતાવો કે કેવી રીતના
હા હા તમે આવો વેકેશનમાં આવો એટલે હું તને બધી કઈશ
હવે તો સાતમ આઠમ માં તો બહુ નહી પડશે પણ દિવાળી માં આવશું એટલે આવીએ
હા દીવા એ
દિવાળીામ થાય એટલે આવીએે પછી
દિવાળી ની એક્ઝામ ખતમ થાય એટલે એ સાત આઠ દિવસની રજા હશે ને એટલે આવશું
વેકેશન પડશે ને દિવાળી ન ત
ના પહેલાં દિવાળીનું વેકેશન પડે પછી દિવાળીનું વેકેશન ખતમ થતાં જ અમારે ડાયરેક્ટ એક્ઝામ હોય
એવું આ વખતે તમારે ત્રીજા સેમ એમ ન હોય ને ત્રીસમમાં પેલા તો એક્ઝામ હોયાય પી દિવાળીું ઓું આવે
ના ના ના ના તે પેલા હતું હવે બદલી ગયું ત્રીજા સિમ વાળા નઈ દિવાળી પછી એઝામ આવ પછીછી પેલા સેમેસ્ટર વાળા ને એક્ઝામ ચાલતી હોય ને ત્યાં સુધી રજા હોય વીકેન્ડની રજા હોય
હમ હ બાકીને અમારે ત્યારે એવું હત દિવાળી પેલા એક્ઝામ આવી જાય છે ને દિવાળી પછી વેકેશન પડતું
એવું છે એ ને
હા
શું તો વાંધો નહી રુભાઈ
હલોલો
વાંધો ને તો ધ્રુવાાઈ રાખો હવે જમવા ટા થઈ ગયો માર હાલ